હેલો કેમ છો મજામાં
ામાં કેમ છે તમને સારું છે
આવો મને પણ સારું છે
ક્યાં ગયા હતા તમે ઓફિસે આવ્યા ન હતા જોયા ન ત મેં તમને
હા હું છે ને લગ્નમાં ગઈ હતી મારા મો મોસાણમાં છે ને લગ્ન હતા તો અમે ત્યાં બધા ગયા ત
કેટલું દૂર જવાનું હતું
મારા ઘરથી પાંચ છ કલાકનો રસ્તો હતો એમ
હા એટલે અમે બધા ત્યાં ગયા તા પછી પોહોચવામાં જ ત્યાં વાર લાગી એટલે બે દિવસની તો મેં ત્યાં રજા લીધી હતી પણ તમને કઈ આઈડિયા હોય નહીિ ને
હા તમે મને જાણ નથી કરી જો એક વખત જાણ કરી દીધી હોત તો પછી મને ખબર ર કે તમે શું કારણ ઓફિસે આ્યા નહી તમે આ્યા નહી તો મારું કામ ઘણું બધું રોકાઈ ગયું
ઓકે નઈ નહી એવું નોતું મારે તો મેં તો કરી દીધી તી જાણ તમને તો ન ક હોય ને મે
હા જાણ તો મેં કરી દીધી તી પણ અમે પછી નીકળી ગયા તા ને થોડીક ઉતાવળ હતી ને આ બધું ઉતાવળ ઉતાવળમાં કર્યું એમ ખબર નહતી કે મેરેજ હશે પણ આ પાંચ છ દિવસમાં જ બધું ગોઠવ્યું એને
એવું હતું એમને
હા પછી ત્યાં નીકળી ગયા અને છ કલાકે તો અમે ત્યાં પોહોંચીય તો સવારે સાત વાગે તો અમે ઘરેથી નીકળી ગયા તા
હા હા
હમ અને બપોરે જમવા ટાઈમે પહોંચાય એમ
એવું હતું તો ત્યાં શું જમ્યા હતા તમે
અમે પહોચ્યા ત પણ અહીં રસમ બીજી માંડવાની પણ ચાલુ હતી
હા હા
તો મોસાળ હતું એટલે્યા જાતા ભેગું તો જમવાનું તો ન કરાય હાકીપણે વાગ્યાત પાંચ છ કલાકનું ટ્રાવેલિંગ કરવું એટલે પછી પેલા માંડવાની રસમ હતી તો અમે બધ તા પેલાં માંડવની રસમ ક ર
હા
પછી પાછું પછી જમ્યા એમ
તમારે ત્યાં કેવી માનવાની રસમ હોય છે અમારે જેવી જ હોય છે કે અલગ રીતના હોય
નહી નહીં રસમ તો જોકે આખા ગુજરાતમાં તો સેમ જ હોય કલ્ચરમાં જેમ ચાલતોું હોય એમ જ ચાલે પણ એમ કે થોડીક અલગ હોય એમ બ્રાહ્મણને બોલાવાના હોય એ અને બ્રાહ્મણું બધ રસમ કરવાની હોય. એ રીતે બધું જ ચાલતું હોય એમ તો કે એમાં જો કે કલાક દોઢ કલાક તો અમારે માંડવાની રસમમાં જ નીકળી ગઈ.
તો તમે પેલા રસમ કઈ રીતે જમવાનું ક્યું.
ના ના પેલા માંડવાની. રસમ કરીને પછી જમવા બેઠા હમ પછી જમ્યા અમે બધા સૌ પરિવાર.
એવું તો શું હતું જમવાવામાં ત્યાં.
જમવામાં તો ઘણું બધું હતું જોકે પેલું ગુજરાતી જ હતું આમ કે. કોણ પંજાબી કોણ. તેમાં રાખ્યું હતું એમ જેને જે ખાવું એમ. ઘણી આટ. પટમતી કોબ. તીસ પચીસ જેવી આટમ હતી અલગ અલગ. જોકે મને તો એટલું બધું. બધું આમ બધું ન ભાવે મેં તો ખાલી સિમ્પલ જ ખાધું. ડાર ભાત ને. શાક ની રોટલી એમ કેમ કે ટ્રાવેલિંગ કરીને. ત્યાંથી આવ્યા હોય એટલે પછી એટલું બધું તો બપોરનો ટાઈમ હતો અને તડકો વધારે હતો ત્યાં.
એવું હતું તમે ઘરે રેડી. થઈને ગયા તા કે પછી ત્યાં જઈને રેડી થયા ત.
નહી નહી અમે તો ત્યાં જઈને રેડી થયા રેડી તો થઈ ગયા તા ત્યાં. પણ જઈમાં પછી અમારે. રે પછી બીજી રસમ હોય ને અલગ અલગ. પછી અમારે બ બપોરે છે ને. અ મે ગો. પતીડાની રસમ કરવા માટે અમે ગયા ત એમ તો ત્યારે બે છોડી તો ચાલે નહી.
હા એ તો છે કપડાં છે મેકઅપ છે બધું પ્રોપર કરવું જોઈ આપડે.
હમ હમ.
એના પછી તમે કેટલી રસમો હોય ટોટલ તમારા લગનમાં.
અમારે છે ને ગોતડા ની રસમ પછી અમારે મામેરું ભરવાનું આવે.
તેમાં શું હોય.
મામા તરફથી અ અમુક અમુક આઈટમ જે હોય બેનને દેવાની હોય. એ રીતે બધા કપ કપડા છે પૈસા છે એ રીતે હોય બધું અલગ અલગ એ બધું દેવું પડે એમ અને ઈ મામાની રસમ હતી તો મામેરા. ગુજરાતી કલ્ચર રયુ તો એમાં આ ગુજરાતીમાં તો હું ગરબા અને એ બધું હાલે એમ. તો અમે હૂડો રાસ ને એવું બધું રેમ
હમ.
હા હા ડીજે સાથે જ હોળો રાસ ની રહીમાં હતા. પણ ડીજે. તો અમારે છે ને સાંજે હોય રાત્રે. અત્યારે તો અમારે છે ને હા. અત્યારે તો ઢોલ. થ્રુ જ અમારે બોલાવવામાં આવે ઢોલવાળાને બોલાવે અને મામેરા ભરાય એમ.
એમ તેના પછી શું કર્યું તમે.
પછી સવારે પછી તો રાત્રે પછી પાછું અમારે આ દાંડિયા રસ હતો. પછી ઈ બધું. તો ડીજે થ્રુ જ હતું સાંજનું જમવાનું હતું. સાંજે. જમીને પછી. હમમ અ પાછું રેડી થઈ ને પાછું આ દાંડિયા રાસ હતો એટલે અમે તો રાતના બાર વાગ્યા સુધી અમે ત્યાં દાંડિયા રાસ લીધા હતા ત્યાં. ગરબા ને એવું બધું હતું. તું બધું. તા અલગ અલગ હતા ડી જેે રાખ્યું તું. એટલે ત્યાં આમ મજા આવે. એમ.
તમારો વ્યવહાર એટલો કરવાનું થતોું હશે ને સામે તમારે એવી રસમ હોય.
હા એ બધાને અલગ અલગ હોય એ તો બધું અલગ અલગ હોય સૌ સૌ ની રીતે એ અલગ અલગ દેતા હોય. અ એ તોમરે. જેસ લોકો સંભાળતા હોય અમારે ન જોવાનું હોય વ્યવહાર બાબતે અલગ અલગ હોય કપડાં અને એ બધું હોય એમ.
એવું છે એ.
હા.
છોકરી નામેરી.
ના છોકરા ના મેરેજ હતા હો અમે તો પછી રાત્રે સુઈને સવારે ઉઠીને અમારે જ્યાાનમાં જવાનું હતું.
ઓ તો તો વેલા ઉઠવાયળું હશે.
હા વેલા ઉઠા ત સવારે અમે પાંચ વાગે તો બાર વાગે સુતા અને પાંચ વાગે તો વેલા ઉઠી ગયા. પાંચ વાગે ઉઠીને પાછા રેડી થયા.
અને નાસ્તો કર્યો.
એવું હતું એમ ને. કોઈ જતા ત્યાં કે ટાઈમ સર.
ના ના અમે તો પછી નીકળી ગયા ત નાસ્તો કરીને પછી બધા જાનમાં રવાના થઈ ગયા ત અમારે ત્યાં ગામડામાં જ જાન હતી બહુ દૂર નું તુંજું કે બે કલાકનો ત્યાંથી રસ્તો હતો એમ જ્યાં જવાનું હતું ને જે સ્થળે પોહોંચવાનું હતું ને ડે કલાક મ જાનમાં હા બે કલાકનો રસ્તો હતો અમે ત્યાં પહોંચી ગયા હતા ટાઈમે
ફેરાને એવું હશે ને કણ તમારે તો વહેલું હતું કે મોડું હતું રાતનું
નહી નહી અમારે તો બપોરનુંું હતું જોકે અમે દસ વાગે ત્યાં પહોંચ્યા ને પછી બસ રસમ બધી ચાલુ થઈ ગઈ અમારે વાર ત્રણ કલાક તો મિનિમમ થાય અલગ અલગ રસમ હોય પછી પછી ફેરા લાસ્ટમાં હોય ને અસ્તમેળાપને બધું આવે એમ
એવું વિદાય લગ્ન રોકાણ હતા કે તમે પેલા નીકળી ગયા ત ઘરે આવવા માટે
નહીં નહીં અમારે પેલા ત્યાં બધું ફેરાનું ને એવું ચાલુ હતું પછી તમારેં બપોરનું અમારે જમવાનું પણ ત્યાં હોય ને
એવું હતું એમને ત્યાંય ગુજરાતી જશે ને જમવાનુંમાં પણ
હા ત્યાં પણ ગુજરાતી જ હતું તે એની બે બેહેનો ના મેરેજ હતા એટલે બે ચાંદ ભેગી થઈ હતી
હો તો તો પબ્લિક એટલું બધું બહ મોટું થઈ ગયું હશે ને ખાસ સંખ્યામાં
હ પબ્લિક બહુ વધુ થઇ ગયું તું અને જમવામાં જ બે વાગી ગયા ત જોકે જમવાનું તો એમ તો સાદ જ હતું ગુજરાતી જ હતું દળ ભાત શાક રોટલી બે શાક હતા ને છાસ ને પાપડ ને એ બધું હતું જમવાનું તોય બે તો વાગી ગયા ત અમારે જમવાવામાં જ બે વાગ્યા હતા એ લોકોને ત્રણ વાગ્યા સુધી તો એમ જમવાનું ચાલ્યું હતું
હ હ એવું હતું એમને તો પછી વિદાય નું કેટલા રાતની હશે ને
ના વિદાય તો પાંચ વાગે તો ઈ લોકોએ તો બધું થઈ ગયું તું પાંચ વાગે ઈ લોકોએ વિદાય નું તો ગોઠવી દીધું તું બધું અને પાંચ વાગે વિદાય થઈ ગઈ હતી એટલે પાંચ વાગે વિદાય થઈ ગઈ તો અમે પછી વિદાયમાં રોકાણા ત્યાંથી ડાયરેક જ પછી અમે ઘરે રવાના થવા માટે નીકળી ગયા કેમ કે જે હતું ઈ તો આનું જ હતું હેરા થઈ જાય ને પછી વિદાય થઈ જાય એટલે પછી તો બધા સસોના ઘરે જેને નજીક પડતું હોય ત્યાંથી બધા સસો રવાના ઘર માટે નીકળી જાય એમ
તો એ ખાસો ટાઈમ થઈ ગયો હશે તમારે
હા દૂર હત ઓડલે બે દૂર હતું એટલે છ કલાક અ્યાંથી તો અમારા ઘરે પહોંચવા માટે ચાર કલાકનો જ રસ્તો હતો
હમ હમ
હા એટલે અમે ત્યાંથી ડાયરેક્ટ જ નીકળી ગયા કે તુઓવે ખોટો ટાઈમ યાં જઈ ને પાછું બગાડવો બે કલાક એઈને બીજી ચાર કલાક ઓલી ને અમારે વધારે સાત કલાક જેવું થઈ જાય એમ
આ તો મેં કીધું કાલે ઓફિસે કેમ ના આલા હો તમને પૂછી જ બે દિવસથી રજા પર હોવ તો મેં કીધું હવે કાલ થીને તો આવી જશે ને રેગ્યુલર તમે
હા હા હવે તો આવી જશેો
સારું તો કાલે ટાઈમે આવી જજો બરાબર બાય
ઓકે